હા કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
બસ મજા મજા. તો આજે આપડે આરોગ્ય અને સ્વચ્છતા વિશે વાત કરી શકીએ.
હા જરૂરથી કેમ નઈ.
બરાબર. હમણાં તો આરોગ્યનું ઘણું બધું એ છે. બધા હવે તો એના પ્રત્યે કશું ધ્યાન આપવા લાગ્યા છે. પહેલાં તો એવું બધું કંઈ એટલી સગવડ પણ નહી હતી હવે તો હોસ્પિટલ. ને આરોગ્ય કેન્દ્ર ને. ઘણી બધી સુવિધાઓ થઈ ગઈ એટલે ઘણા પોતાની રીતે આરોગ્ય માટે. ઘણી બધી એના પર કામ કરી રહ્યા છે અને. ઘણાને સુવિધા પણ આ આરોગ્ય માટે ઘણી મળવા માંડી સરકાર તરફથી.
હા કેમ કે અત્યારે શું છે કે ફૂડ જ એ પ્રકારનું થઇ ગયું છે ને એ લો તેને છેને ફાસ્ટ ફૂડ ખાવાનો વધારે પડતો ટ્રેન્ડ થઈ ગયો છે. હવે નાના નાના છોકરો તમે લઈ લો ને તો એમને હેલ્દી વસ્તુ નથી ખાવી પહેલા નો વસ્તુ લેય એ લોકોને આરોગ્ય પ્રત્યે. જાગૃત કરવા માટે આવું બધું કરવું જરૂરી છે. કે તમે હોસ્પિટલો છે નાના મોટા આરોગ્ય સ્થળો છે ત્યાં જઈને આ બધું. કે આ કાળજી રાખો તો લોકોમાં બી. જાગૃતતા ફેલાય કે આપડે આવી રીતના આપડો બી શી પડે આપડુ બી આરોગ્ય જાળવું પડે. આપડે હેલ્ધ વસ્તુ ખાય તો આપડે સારા. અને આપડુ જીવન બી લાંબુ ટકાઈ શકીએ.
બરાબર હમણાં તો કેવું બેઠાડું જીવન થઈ ગયું છે. કામવાળી આવીને કામ કરી જાય. એટલે લેડીસોની હાલત પણ થોડી થોડી વધારે પડતીજ ખરાબ થવા માંડી. એટલે હવે લેડીસો પણ હવે આની પર પૂરતું ધ્યાન આપે છે. અને બધા ક્લાસીસમાં જાય છે અલગ અલગ હવે એરોબિક્સમાં જાય. યોગામાં જાય ને આવી રીતે બધા પોતાનું આરોગ્ય પર સારી એવું ધ્યાન રાખે છે. હ.
હા સાચી વાત છે જીમમાં જાય છે આજકાલ લેડીસો.
હા.
ઝૂમ્બા કરવા જાય છે.
બરાબર.
એટલે સારું છે પીઠ રહેવું બહુ સારી વસ્તુ છે મેં રોજ જાઉં તારે કે એ કરવુંજ જોઈએ. તમે ફિટ રહો તમે તો તમારું જીવન બી લાંબુ ટકાઈ શકો સારો ખોરાક. સારી જીવન શૈલી હોય તો તમને વાંધો ના આવે તમને તમારું બોડી. કેમ કે આજકાલ શું છે કે બ્રેસ્ટ કેન્સર ના અને બધાન્સર. બઉ બધા કેસો તમને જોવા મળે છે હવે જો લેડીસે. જેમ ઘર ઘરમાં પેલાની જેમ રહેે ને તો પછી આપડે લોકોની તકલીફ વધારે. પણ એટલેું ફિટનેસ ઉપર ધ્યાન આપીને ફિટનેસ કરવું બ જરૂરી છે.
બરાબર અત્યારે જંક ફૂડ પણ એટલું બધું વધી ગયું છે. કે કોઈને ઘરે ખાવાનું બનાવવાનું મને બધાને બહારનુંજ ખાવાનું વધારે ભાવે બાળકોને હોય કેમ લ મોટા હોય બધાને એવુંજ કે ચાલો ભાઈ હોટલમાં જઈએ ને આપડણે ખાવાનું ખાઈએ એટલે પોતાના સ્વાસ્થ્ય પર એ લોકો ધ્યાન નહી આપે. એટલે કઈ ને કઈ બીમારી લાગવું પડી જાય એટલે એલો ને પછી જવું જ પડે કે ભાઈ હવે તો દવા લીધા વગર છૂટકો જ નથી એમ
છૂટકો જ નથી કેમ કે પહેલા શું હતું કે નાના મોટા તહેવારો હતા ને તો આપડા દાદા અને મમ્મીઓ ઘરે બધું ફૂડ બનાવતા અને ચોખ્ખું અને સારું હતું ફૂડ અને અત્યારે તો બે હોય કે નાનો મોટો તહેવાર હોય ને તો જલ્દી હોટલ જ યાદ આવે કે આજે તો તહેવાર છેને ક તો હો જ ચાલશે ને એટલે હોટલો બી એટલી બધી ઓપન થઈ ગઈ છે. કારણ કે એક બે હોટલમાં તો થાય નને પબ્લિક જાજી હોય
બર.
એટલે જાાચી હોટલો અને બહુજ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ચાલો આપડે બર્થ ડે હોય તો જવાનું એનિવર્સરી હોય તો જવાનું અને કઈ નાનો મોટો તહેવાર હોય કે ચલો આજે તો સાતમ આઠમ છે ભવે તો સવારે ઠંડુ ખાઈ લીધું પણ સાંજે કોઈ ઠંડુ ખાવા તૈયાર નથી એનું એ
એટલે સાંજે છે ને એ પછી ઘરમાં ના બને કે ચાલ આવું તોવા છે તો ઘરમાં તો નથી બનવાનું. સાતક ઓ છે એટલે સાતક આપડે એક દિવસ તો રાખવાની હોય એટ સા
હા.
ને હું અમે તો આટો મારવા જઈએ તો બઉુ જ જો કે હોટલોમાં બધા બધે બહવુ જ હોય એટ હોટલો પે જ હોય એટલે પછી એમાં આરોગ્ય ની કાજી કેઈ ના રહે
આજના યુવાનો તો છોકરાઓ ગણો કે યુવાનો ગણો બર્ગર પીઝા પાણીપૂરી એ બધામાં એ લોકોનું જ બસ મગજ એમાં જ ચાલે ને એવુંજ ખાવા એ લોકોને જોઈએ પી જ તે દિવસે એ લોકોને સ્વાસ્થ્ય પર ખૂબજ મોટી અસર પડે એટલે આ બધું થોડું જંક ફૂડ પણ હવે ઓછું ખાઈને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ બધાએ
હા સાચી વાત છે કે મુ બગરમાંને પિઝામાં વાપરાતા મેની સોસ બધા પઝટ સોય-' અને કેવું બનેલું છે આપણને ખબર હતી એટલે વધારે પડતું એના સેવન થી આપડે શરીર ને હાનિ પહોંચે છે. તો આ બધું ઓછું જ ખાવું જોઈએ જે આટલું બધું એ બહ સારું નથી અને પેલું આપડે ભરી ભરીને બાજીબામાં વટારો નાખે છે તે આપડા હાર્ટ ને નુકસાન છે. રોજ તમે ચીઝ ખાવ તો તમારી શું હાલત થાય બ્લોકેજ તો થવાના જ છે.
બરાબર અને એ બધું ખાઈ ને છોકરીઓની આજની છોકરીઓની તબિયત કેટલી બધી એમ વધારે દેખાય એટલે એ લોકોને પછી મેરેજ કરવામાં અને બધામાં જ એ લોકોને. તકલીફ પડે છે પછી એ લોકો પાછા એ લોકો જીમમાં જોડાવું પળ ને પોતાની તબિયતમાં ધ્યાન રાખવું પડે એટલે આ બધું જંક ફૂડ બહુજ નુકસાનકારક છે અત્યારે તો
કેમ કે આજકાલમાં શું છે કે મેરેજ પછી તમારે જુને તો છોકરીમાં બહુ બધા પ્રોબ્લેમ થાય છે. એક તો બાળક ઓછા રહેેવાના કેસો બહુ વધારે હોય છે. બરોબર છે આવું તમમે ખાવ એટલે તમારી શરીર. સમ બ્લોકેજવાનું છે એટલે બધું પછી. કરાવવા માટે બહુ લાંબી પ્રોસેસ કરવી પડે આપણા. શરીર ને બી હાનિ પહોંચાડવી પડે. એના કરતા શું છે કે ભાઈ સોડા છે જંક ફૂડ છે સોડા એ બહુ સારી નથી. સોરામાં કેમિકલ જ હોય છે. ક છે કે રિયલ ફ્રૂટો એવું કશું હોતું નથી એતા ફ્રૂટ એને. ખાઈ લેવું વધારે સારું છે બેટર તો આવું થોડી. થોડી આપડે છે ને આરોગ્ય વિશે આપડે આરોગ્ય ની કાળજી રાખવી જોઈએ થોડી થોડી. આપણેે કાળજીઓ રાખીએ ને જો આપણે કાળજીઓ રાખશું તો આપડા છોકરા બી રાખશે. અને આપડું સારું. સારું ફૂડ ખાશું આપડે તો સારું ફૂડ છોકરા બી ખાવાના છે આપડું જોઈને.
બરાબર.
જેમ કે મારા ઘરમાં કેવું છે કે છોકરાઓને. પીઝા ખાવા હોય તો હું એમ કહું કે તમને હું ઘરે જ પીઝઝા બનાવી દઈશ પણ. પીઝા ખાવા તો તમારે બાજરીનોો રોટલો બી ખાવો જ પડશે અલગ અલગ જાતના. રોડ બી ખવડાવવા બહુ જરૂરી છે છોકરાઓને.
બરાબર હમ.
હા.
બાજ હવે જે બાજરી છે જુવારના રોટલા છે. છોકરાઓ અડકવા જ નહી માંગે એ લોકોને રોટલી જોઈએ. કા પછી આવી બધી બટાકા વડા છે. એ બધી જે સારી સારી આઈટમ ભાવ મતલબ રોટલા શાક એ બધું ખાવાનું. ગમતું નથી એટલે લોકોની તકલીફો પણ વધતી ચાલી.
પણ શું છે કે હવે એ બાજરી છે જવાર છે તમે એને નવી નવી ક્રિએટી.
હમ.
કરી શકો છો બરોબર છે જેમ કે આપડે મમ્મી લોકો. બાજરી ના પેલા ખાટા મીઠા દેથરા બનાવતા હતા તમને યાદ હોતો. અ ખાટા મીઠા વડા બનાવતા હતા તો આવી રીતના બનાવીને બી છોકરી. છરાને આપી ને કે કઈ ચલો ફૂડી નાનીને ચટણી બનાવી. તો છોકરા એક ગ્રેવિટી મે અઠે. જેમ કે આજકાલ જવાહરની કેક નો બહુ ટ્રેન્ડ છે જવાર કેક. છે નાચની કેક છે આવી બધી ગ્લુટેન ઉપરી કેકો બને છે. આી આપડણે બનાવીને આવી રીતના નવી ક્રિએટિવિટી કરીને છોકરાને ખવડી શકીએ. જેમ કે હું રાઈસની રોટલી બન. હા રાઈસ ની રોટલી હું બનાવું ને તો અંદર ચીલી ફ્લેક્સ ઓરે. એ બધું નાખવું થોડું થોડું તો છોકરાઓને શું છે એમ લાગે કે જે. પીઝા રોટેને છોકરા શા ની સાથે ખાઈ લેો ક્યરી તો આવું ક્રિએટિવિટી. કરીને આપણ છોકરાઓને તો બહુ સારગ લાગે.
બરાબર અને આ બધા. જે સિટીમાં છે બધી જે ગંદકીઓ ગટરો ખુલ્લી હોય. ઘણી આજુબાજુ બધા કચરો નાખેલો હોય. એ સ્વચ્છતા પર પણ બધું ધ્યાન આપવું જરૂરી છે સરકાર કેટલી બધી. સગવડો કરે છે આપણા માટે ઘરે કચરાના. એ પે ટેમ્પા મોકલે છે આપણેે બધું અલગ અલગ કચરો કરીને આપણે એ લોકોને વ્યવસ્થિત આપ. આપવો જોઈએ ઘરના દરેક જણે સ્વચ્છતા પર પોતાનું ધ્યાન રાખવું જોઈએ.
હા સાચી વાત છે જેમ કે અત્યારે તો.
હમ.
સૂકો કચરો અને લીલો કચરો અલગ રાખવો જોઈએ કે બે મિક્સ ના થાય. એટલે એ બધી કાળજીઓ થોડી થોડી આપણેે રાખવી પડે. કે આપડે આપડા છોકરાઓને બી શીખવાડી કે અત્યારે બધી. જગ્યા એવું થયું છે કે બે ડસ્ટબિન જ રાખવાના ઘરમાં બે ડસ્ટબિન એટલે એકમાં સૂકો ના. એકમાં લીલો કચરો નાખવાનો.
બરાબર એટલે છોકરાઓને પણ આવી ટેવ પાડવી પડે હમ.
છોકરાના બ એવી ગુડ બનસ બેડ બનસ. સમજણ આપવી પડે કે બેા તમે આમ કરો તો આમ થાય એ છોકરાને બી ખબર પડે. કે ભાઈ આ આપ આપડી સિટી છે આપડ એરિયો છે એમાં બધી ગંદકીઓ થાય છે આ. આ બધું ફેલાવાત. અને ગંદકી ફેલાવાની હા. ગંદકી ફેલાવાની એટલે રોગચાળો ફેલાવાનો જ છે.
બરાબર એ બધે આપણે આપણા છોકરાને આપણે જાતે જ આવા સંસ્કાર આપવા પડે. બાકી છોકરાઓને આવું બધું ખ્યાલ રહેતો નથી. ગમે ત્યાં ચોકલેટ ખાઈને ફેંકી દે ગમે. ખાવાનું ખાયને ડીશ ત્યાં મૂકી દઈ એટલે આ બધી ટેવ આપડે પાડવી. પડે કે ભ આ બધું આપણે કાળજી રાખીએ તો આપણું તબિયત સારી રહી થોડી.
સાચી વાત છે તમારી એકદમ બરોબર બોલ્યા તમે.
બરાબર પછી આ પર્યાવરણ દિવસ હા પ. પર્યાવરણ દિવસ છે બીજી ઓક્ટોબર છે સરકાર બધી કેટલી કેટલી યોજનાઓ લાવે છે. સ્વચ્છતા અભિયાન રાખે છે એ લોકો. અને રોડ રસ્તા બધી સાફ સફાઈ તે દિવસે કરવામાં આવે પછી વૃક્ષારોપ. પણ કરવામાં આવે એટલે એ બધું આપણા સ્વાસ્થ્ય માટે સરકાર ઘણી ઘણી યોજનાઓ મૂકે છે. પણ આપણેે એ નહીં પર આપડે પણ આપું ધ્યાન હોવું જોઈએ. બધી વસ્તુમાં અને આપડે પણ ભાગ લેવો જોઈએ.
વૃક્ષારોપણ કરશો તો. આગળ કેમ કે વૃક્ષો બહુ તકવા મળ્યા છે. અને વરસાદની સંભાવના આવવાની સંભાવના બહુ ઓછી થઈ ગઈ છે. તમે જોશો કે હમણાં મુંબઈમાં અને સુરતમાં એવો વરસાદ પડ્યો ને. કે લોકો ના ઘર ઘરમાં બધે પાણી ભરાઈ ગયા તા.
બરાબર.
તો આપડણે વૃક્ષો વાઈએ ને તો આપણને પ્રોપર વરસાદને બધું મળી રહે તો. બધા એ ઘરે ઘરે છે ને વૃક્ષો વાવા જોઈએ.
બરાબર. મારે ત્યાં તો વૃક્ષ આવવાની હું અમે ફ્લેટમાં રહીએ એટલે એટલી સગવડ છે નહીં. પણ મેં કુંડા પણ વાય્યા છે ને એમાં સારી સારી વસ્તુઓ રોપી છે એલોવેરા છે. અડુ એટલે ગળોની વેલ છે અડુની વેલ છે. છે એ બધી મને ઘણો શોખ છે બધી આવી રીતે વૃક્ષો નો પણ મારું ફ્લેટ. છે એટલે મને એટલું બધી સગવડ મળતી નથી.
હા ભલે ને ફ્લેટ છે પણ આપે નીચે જે ગાર્ડન હોય ને. એ આપડણે જઈ જ જઈને. નાના નાના જે કે લીમડો છે પીપડો છે આ બધું. બાવીસ ટકે આપણે નીચે દ.
બરાબર.
હા અત્યારે તો બધા ઇન્સ્ટાગ્રામમાં પણ એક ટ્રેન્ડ છે કે તમે. એક ફલો અમને આપશું તો તમારા નામનું એક વૃક્ષ અમે પાવશું.
બરાબર અત્યારે તો જ્યાં પણ કોઈ હમ. છોકરાઓએ સારું કઈ કામ કર્યું હોય. કે આપણે કોઈક સારા આપણને એ ઈનામની. આપવાની એ લોકોને જરૂર લાગે તો એ લોકો હવે વૃક્ષ આપતા થયા પેલા છોડ આપતા થયા છે. હવે પેલા નાની નાની ભેટો આપતા હતા હા એટલે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ તો આવી છે પણ થોડું આપણો પણ એફર્ટ જોઈએ સાથે.
હા કેમ કે જો આજે વૃક્ષો આવશુ ને તો આજે આપણે ફો ફ. એ દીક્રી ચલી હશે ને એ પછી બ વધી. તવાની વસ્તુજ જશે તમારે પચાસ પંચા તો તમે એસી. કેટલું ક કે આ વખતે માર્ કરી કે મારા છોકરા સ્કૂલથી આવે છે ને.
હા.
પંખાની હવાઈ ને અલગતી જ નથી એટલે આવીને તો લોકો એ. ચાલુ કરે છે પ ચોલો એક બે કલાક કરી દઉ પાછા રાત્રે સુતા જ. એટલી બધી ગરમી થાય છે ને આ વખતે તો બોમ્બે માં પણ એટલી જ ગરમી થઈ છે ફ. હવે તો વધધી પહંચી.